હેલો કેમ છો હલો મજામાં આવ હા હા સાંભળે છે તમે
હા સાંભળું છું
હા હા હમ વાહ ખુબ સરસ વિષ પે આજ વાત કરવાનું છે આપણે લોકો અ ટીવી જોવાનું સારું છે આ પુસ્તક વાંચવાનું સારું છે આ વિષય વાત વાત કરવાની છે તમે
ઓકે હા મને પણ એ જાણવા જાણવાની ઈચ્છા છે કે આ બંનેમાં થી શું વધારે ઉપયોગી છે
હા બંનેની પો પોતાની મજા અને મહત્વ છે ટીવી જોવું મનોરંજન અને માહિતી માટે ઉપયોગી છે જારે પુસ્તકે વાંચવાનું જ્ઞાન અને વિચારો શક્તિ માટે ખૂબ ઉપયોગી છે
હમ હમ મને તો ક્યારેક ટીવી જોવું ખુબ ગમે છે સમાચાર સીરિયલ્સ ફિલ્મ કુકરી શો રિયાલિટી શો ઘણું બધું જોવા મળે છે પચ્છ છે
હા ટીવી ના એક મોટા ફાયદા એ છે અ કે ઓછા સમયમાં ઘણી માહિતી અને મનોરંજન મળી છે હ અ આંખ સામને ચિત્ર હોતી સમજાનું પણ સરળ છે બ
હમ બાળકો માટે પણ શૈક્ષણિક કાર્યક્રમ હોય છે ને
હા હા અ જરૂર ઘના શૈક્ષણિક હા જરૂર ઘણા શૈક્ષણિક ચેનલ ડોક્યુમેન્ટ્રી અ પ્રાણીઓને વિશે કાર્યક્રમ વિજ્ઞાન અને ઇતિહાસ ના કાર્ય કાર્યક્રમ બાલકા માટે ખૂબ ઉપયોગી હોય છે
પણ ટીવી ના ગેરફાયદા પણ હોય છે ને
હા વધારો ટીવી જોથી સામને બગાડ અ બગાડ થાય છે આખો પર અસર પડે છે અને અભ્યાસ અભ્યાસ અથવા કામ માંથી ધ્યાન હટે છે
સાચું છે ક્યારેક એક કાર્યક્રમ જોવા બેઠા હોય અને પછી બીજો ત્રીજો કાર્યક્રમ ચાલુ થઈ જાય
હા અને એક ના થાય કે ઘનો સમય વાયા જાય ખાસ કરીને બાળકોનો ટીવી નો અ આત્મા ન ફસવાની જાય તો અભ્યાસમાં નુકસાન થઈ જાય
હા હા હ પુસ્તકો વાંચવાની વાત કરો તો તારા મતે એ શા માટે મહત્વનું છે
હમ હ પુસ્તકો વાંચવાની જ્ઞાન વધે છે ભાષા સુધારે છે વિચાર શક્તિ મજબૂત બને છે અને કલ્પના શક્તિ પણ વધે છે
હા પુસ્તક વાંચતા વખતે માનસ વિચાર કરે છે સમ સમજે છે, અને કલ્પના કરે છે.
હ. એકદમ પુસ્તક કેવલ માહિતી નથી આપતું, પણ અ માણસાને મન મનસાને શાંત, એકાગ્રતા અને અથારતથી સમૃદ્ધિ પણ આપે છે.
ક્યા પ્રકારના પુસ્તક હ બરાબર, સાચી વાત છે. કયા પ્રકારના વસ્તુ ન વાંચવા જોઈએ?
આ વાર્તા પુસ્તકો જીવન ચરિત્ર, વિજ્ઞાન, ઇતિહાસ ધાર્મિક પુસ્તકો, પ્રેરણાદાયી પુસ્તકો કવિતા આપની રુચિ પ્રમાણે ઘણું વાંચી શકાય.
વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વાંચવું ખૂબ ઉપયોગી હશે.
હા, જરૂર. વાચન થી શબ્દ ભંડાર વધે છે, લેખન સુધારે છે એકાગ્રતા વાગે છે અને પરીક્ષા માટે પણ મદદ મળે છે.
સાચી વાત છે, પણ આજકાલ મોબાઈલ અને ટીવી ના કારણે પુસ્તકો વા વાચવાની આદત ઓછી થઈ થતી જાય છે.
હા, સાચી વાત છે. હ ટેકનોલોજી ઉપયોગ છે, પણ વાચનાની આદત જવળી-જવળી ખૂબ જરૂરી છે.
હમ, પુસ્તકો વાંચવાના ગેરફાયદા શું હોય? શું ઈચ્છ શકે?
ખાસ ગેરફાયદા તો નથી, પણ જો ખોટી બેૈઠક કામ વાચે. ઓછા પ્રકાશમાં વાંચે, અથવા લાંબો સમય લગાતાર વાંચે, તો આખે થકી શકે.
હમ, એટલે સંતુલન જરૂર જ છે.
હા, ટીવી પણ મર્યાદિત જોએ, અને પુસ્તક માટે રોજ થોડા સમય રાખો એ સૌથી સારું.
હમ, મને લાગે છે કે ટીવી ત્વરિત મનોરંજન આપે છે. પણ પુસ્તકો અંદરથી વિકાસ કરે છે.
હા, સાચી વાત. હા, વાહ! સુંદર, સુંદર. કહીય ટીવી બહારની દુનિયા બતાય છે. અને પુસ્તક અંદરની દુનિયા સમૃદ્ધ બનાવે છે.
હા. તો તું કયું વધારે પસંદ કરે છે, ટીવી કે પુસ્તકો?
હું પુસ્તકો વાંચું વધારે પસંદ કરું છું. કારણ કે એનાથી જ્ઞાન શાંતિ અને વિચાર શક્તિ વધે છે. પણ માહિતી માટે આપને સમાચાર માટે ક્યારે કે ટીવી પણ જોવું શકીએ.
હમ, અને હું કહીશ કે મને બંને ગમે છે, પણ હવેથી હું રોજન વાચન માટે પણ સમય કાઢીશ.
હા, ખુબ સારી વાત છે. હા. રોજ થોડા વાસનાથી પણ ઘણો ફાયદો થાય.
હમ, ચાલ, અંતમાં બંનેના મુખ્ય મુદ્દા કરીએ.
હમ, હા, જરૂર. ટીવી ના ફાયદા. મનોરંજન મળે. સમાચાર અને માહિતી મળે, શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાય‌. દૃષ્ટ સાથે સમજવું સરળ બને.
હમ અને ટીવી ના ગેરફાયદા
અ સમજો ના બગાડ સમયો ના બગાડ ઓકે આંખો પર અસર અ અભ્યાસ વધાય આલસ અને આદત વધી શકે
સાચી વાત છે, અ ફરી એ હવે પુસ્તકો વાંચવાના ફાયદા
પુસ્તકો વાંચવાનો તો ઘનો બધો ફાયદો છે. જ્ઞાન વળે છે, ભાષા સુધારે કલ્પના શક્તિ અને વિચાર શક્તિ વધે એકાગ્રતા અને શાંતિ મળે વ્યક્તિત્વ વિકાસ થાય સંપૂર્ણ વ્યક્તિ વિકાસ થાય
સાચી વાત છે, સાચી વાત છે, અને પુસ તો કો વાંચવાની સાવધાની
હ ઘણા બધું તો નથી પણ યોગ્ય પ્રકાશ ન વાંચવાનું અતિ પ્ર્કાશ નથી કમી પ્રકાશ નથી યોગ્ય પ્રકાશ ના વાંચવાનું યોગ્ય બેઠક રાખવાવી યોગ્ય બેઠક એને અ પાર્ટ ના ક ના સ્ટ્રેટ રાખવાનું સરસ બેઠવાનું જો ઝુકા કે ના બેઠો આખોને આરામ આપતો હમ આખોને મતલબ અ દસ મિનિટ જુદી બ્રેક લેવાનું આખોને આરામ આપવાનું પછી અ વાપાસ વાચન સ શરુ કરી નાખવું.
હમ બરાબર સાચી વાત છે, સાચી વાત છે.
એ એટલે ની નિક્ષર્ષ એ કે ટીવી આપને પુસ્તક કો બને ઉપયોગી છે. હેના નિષ્કર્ષ તો આ નકરી કે આપણા ટીવી બી ઉપયોગી છે, આના પુસ્તક ભી ઉપયોગી છે, પણ પુસ્તક ઓ વાંચવાનો જીવનમાં વિકાસ માટે વધારે મહત્વ છે.
હા અને ટીવી ટીવી મર્યાદામાં જોવું જોઈએ છે.
મર્યાદામાં ડેલી ના ટાઈમ ફિક્સ કરી નાખું આ આટલા બધું આટલા ટાઈમ દેખવાનું આટલા બધા જાના ટાઈમ ના આઠવાડા માં એકાદ મુવી અ આઠોડામાં એકાદ સિરિયલ ફિક્સ કરી નાખું એટલ જ જોવાનું ઘણી અ
કેટલો કંટ્રોલ કે કેટલો ક ક કેટલો કરલ કંટ્રોલ કરવાનો પડે છે, એમાં બાળકાનું
હા બાળકાનું કઈ વય તો ના થાય શકે ના કંટ્રોલ ના થઈ શકે બાલકા નો આ તો હ ના થઈ શકે પર શરૂઆત તો કરવી પડેસ ને શરૂ
હમ બરાબર છે.
લોકો તો સક્કસ ટીવી દેખે છે.
હા કન્ટિન્યુિવર્સ ટીવી જોઈ છે બાળક ના જોય તો ભી ઓન જોએ ટીવી હોમ ગરમાં
હમ હ બરાબર.
મને પણ ઘણું શીખવા મળ્યું.
હા હા હ. અ હ હા હા ધન્યવાદ ધન્યવાદ આવ જો આવજો મળીશ ક આવા. ટ પુસ્તક પુસ્તક વાંચવા માટે અ પંદર વીસ મિનિટ નકારો ડેલી ના કોઈ ના કોઈ પુસ્તક વાચ વાચન કાઢો અને મને ખબર કરીશ ફરી આ પુસ્તક વાંચચી વ પુસ્તક વાંચી તેના ફાયદો શું થયું તેના શું ફાયદો થાયું ક વાંચવાનું અ ખબર પડીશ મને ફ
ઓકે ઓકે હા બતાવું છું બતાવું છું હા હા ઓકે
હા મળીશ મળીશ હમ
ઓકે ઓકે
હમ